હાલો.
શ તમાં
કઈ નહી હું તો બેસેલુ છું. તમે શું કરો?
હા હું પણ એમ જરાક આળસ આવતી હતી એટલે ઊંઘી રેય છું.
હા વરસાદ પડતો છે હને ઠંડક મોસમ છે.
હા એ જ એટલે બહુ જ આળસ આવતી છે.
હા બરાબર તો શું નાસ્તો કરતા છો વરસાદ પડતી છે તો
અ તો મસ્ત ગરમ ગરમ વડાપાવ અને ભજીયા ખાવાની મ ખાવાનું મન થતો છે.
હમ વડાપઉ અને ભજીયા તો મારે પણ ખાવાનું મન થતું છે પણ હું હમણાં ભજીયા બનાવેલું હતું મેથી ના, મરચાં ના પછી પાલક ના, પછી પનીર ના ભજીયા એ પણ બનાવ્યું.
એમ વરસાદની તૈયારી કરી મુયકી.
હા હા તમને ખબર મ પનીર પાલક અને પનીર ના ભજીયા કઈ રીતે બને છે?
હા બેસનમાં જ બનાવતા હશે ને બધા!
ના ના એને કઈ રીતે બનાવાય એમ.
હમ ના નથી ખબર તમે કયો?
હા તેમાં જે પાલક હોય ને તે આપણે ધોઈ ને આખુંનું જે પત્તું હોય ને તેજ લઈ લેવાનું હોય પછી એના પર પનીરમાં જરાક પનીર હોય ને તેને ચોરસ ચોરસ કટ કરીને ને તો નાના નાના ટુકડામાં મસાલા તેમાં નાખીને પછી પાલક ઉપર મૂકીને બેસન પર બંને પાલક બંધ કરી દેવાના બંને સાઈડથી પછી ડીપ કરીને બેસનમાં અને તળી લેવાના.
હ
પછી કાઢી લેવાના તેમ પછી ખાઈએ ને તો અંદર સેન્ડવીચ જેવું બને છે.
અચ્છા એવું છે.
હા એવું છે.
મને તો ખબર છે હવે મે આજે જ બનાવ એમ બી બહુ મન થતું છે. ભજીયા ખાવાનું.
હા પાક્કો બનાવજો પછી મૂગ દાળમાં ભજીયા એ પણ કેટલું સરસ લાગે છે.
હા નહી એ તો મને ભી ખબર મ મૂગની જે દાળ હોય છે રાત્રે એમ ભેગા પલાડી રાખવાનું પછી સવારે મિક્સરમાં પીસી લેવાનું ને!
હા બરાબર એવી રીતે જ બનાવ છો.
પછી એમાં ચણા ન લોટ નાખવાનો હોય કે ના નાખવાનો હોય?
મને ના ખબર એ બધું તો.
અચ્છા સારું.
બરાબર પછી બીજું તો હમણાં મને એમ યાદ આવ્યું હતું કે જેમ કે આપડે હમણાં કહીએ કે મારા પાસે મારા પાસે તો ફૂટી કોડી નથી તો પહેલાના જમાનામાં કોડી એટલે પૈસા એટલે પૈસાના એ યુઝ થતું ને વપરાશ થતો એનો!
હા હા મે તો જ છે એ તો તમે બરોબર કીધું.
એટલે ત્યારના જમામાં ચાર પાંચ કોડી એટલે એક રૂપિયો થતો હમણાંનો.
હમ ઓ એવું હતું.
હા એવું કે ના લોકો તો શું લઈને જ મા બજારમાં જતા અને. પછી પછી આ પચીસ આના ને પચાસ આના ને એ બધા. સ્ટાર પછી પેલા તો એમ લોખંડ ટાઈપ ન કોઈ સિક્કો આવતો પછી. ની શરૂઆત થઈ એવું કઈ છે.
હ હા અચ્છા એવું છે, મને તો ખબર જ ન હતી.
એ જેવું જ છે, તો પેલા લોકો. હોળી નો યુઝ કરતા હતા કઈ પણ સામાન ત્યારે. હમણાં જે આપડો પાંચ છ હજાર છે, ત્યારે તો એક બે કોડી ની પણ કિંમત બહુ હતી. અને તેમાં કેટલા બધા સામાન પણ આવી જતા.
હા ને એ તો તમે એકદમ જ બરોબર કે તે વા તો તમારે બહુ સાચી જ છે.
વરસાદ પડતું છે, ને તો મસ્ત વિંસલ હિલ કે સાપુત તારે એવી કોઈ જગ્યા પર જ અનુમાન થતું છે, તમારું ના થાય.
હ મારું તો થાય છે, પણ શું કરીએ કોઈ ફરવા લઈ જ ના જાય મે. સાંભળ્યું છે, આપણે જો એમ ના ફરીએ ને બહાર ના જઈએ. ને તો પણ આપણે આપ ઘરમાં કેદ રવાથી આપણો દિમાગ પણ આપણા ઘરમાં જ કેદ રહી જાય. અચ્છા.
હા નહી પણ છે.
એટલે કે હા.
ના ના તમે કયો ને.
હા તો એવું કે આપડે ફરવા જવું જોઈએને તો આપડે તો ઘરમાં ઘરમાં કેદ થઈ જશ ને આપ માથું પણ પછી મગજ પણ કામ ના કરે એમ એને પણ એમ ઘરમાં જ સારું લાગે પછી.
હા નહી એજ છે, મને તો કોઈ વિન્સલ ન કે સાપ આટલી દૂર દૂર ના લઈ જશેકે એટલી મને કોઈ તીથલ તો લઈ જા કા તો ફરવા માટે કશે પણ લઈ જા પણ મને ફરવા માટે લઈ જા એક તો આટલું ઠંડુ ઠંડુ મોસમ. મોસમ થયું છે, એટલે જોવાનું મનમર થતુંને થતું જ છે.
એ તો વાત બરાબર છે, એમ હમણાં એમ શું હવે તો ગ્રીન ગ્રીન બધું થઈ જાય. લીલું પછી ત્યાં એમ ટ્રેકિંગ કરવાની ચાલવાની. પછી ગાડી પર ત્યાં જવાની પછી એમ ઉપર જઈએ ત્યાં નાસ્તો વાસ્તો જે પણ મળે છે. તે ખાવાની મજા આવશે.
હા નઈ એ જ છે, હું ચારતી છું જવાનું પણ એમ જોવ હવે કે નહી
જઈ આવજો વિચારવાનું શું જઈ આવવાનું ફરવાનું મજા કરવાની દર વખતે ક્યાં. આપડણે ફરીએે છીએ.
હા નહી એ પણ છે, તમને ખબર કે હું એક પણ વાર નથી ગેલી આજ સુધી જો. જોયું પણ નથી એમ ફોટોમાં જ જોયું છે, બસ.
મેં તો ફોટો માપું નથી જોયું વધારે.
હ હા એ આપણા તો કોઈ મવી ની પેલું પણ હતું. શૂટિંગ ગુજરાતી.
હા બરાબર બરાબર. સાંભળેલું હતું એવું મે આપણા કોલેજમાં પણ વલસાડ કોલેજમાં પણ આવેલા હતા ને એનું.
હા હા એ લોકોને કોલેજ જોઈતું હતું તો વલસાડ કોલેજ લીધું હતું અને
હમ બરાબર એટલે. એમ તો ફરવા જોઈ આપણને પણ કારણ કે. ફરીએ નહી ને તો આપણે ઘરમાં ના ઘરમાં કે જ રહી જશુ પછી.
હા નહી એ તમા મારી વાત એકદમ જ સાચી છે. અ તો ચાલો તમે પણ મારી સાથે હું જાઉં તો તમને પણ કેવા તમે પણ આવજો હ ને. આવશો તમે
હા આવીશ પાકું આવીશ
હા મે એજ
પછી નાસ્તો પણ લઈ લેેશુ ત્યાંના માટે એટલે વધારે તો ના લેેશુ પણ રેન્કોટ છત્રી એ બધું તો લેવા જ પડશે વધારે હોય તો એમ જરાક પેરી લઈએ તો વધારે માંદા તો ના પડી કારણ કે હવે તો મચ્છરોથી પણ આ વરસાદ પડે છે, તો પેહલું તો કપડા સુખાય ની બીજું બીજું તો પેલું મચ્છર ના ઉપદ્રવ્ય થઈ જાય મચ્છરો કેટલા ખરાબ થઈ જાય અને રાતના ના તો માખ્યું એટલી ફરે શું કરીએ એ લોકોનું તો આપડે કે
હા નહી એ તો તમે એકદમ જ બરતુ હતું આજ અમારા તા કપડા સુકાયા જ નથી પણ મમ્મી તો આજે પછી દોરી બાયધી છે, ઘરમાં
અચ્છા અમારે ત્યાં પણ કપડા ના શું અમારે ત્યાં તો શું વોશિંગ મશીન છે, ને એટલે કપ ડા એમાં સુખાઈ જ જાય છે, એટલે અમને કઈ ટેન્શન ની અમે અમારી પાસે વોશિંગ મશીનમાં એક સાઈડે કપડાં ધોવાઈ જાય ને બીજામાં એમ સુખાય જાય એ વાળું વોશિંગ મશીન છે, ને એટલે
અચ્છા હા
હા અને તમને ખબર અમારું ઘર એટલું મોટું છે, કે બાલકનીમાં પણ એમ પેલું છે, ને તો ત્યાં પણ કપડા સુ ખાઈ જાય છે.
અચ્છા લોટ છે, અમારે તો પણ નાખી ને અમે ટેરેસ ઉપર ધાબા પર એટલે અમા અ વરસાદ પડ્યો તો કપડાં એમ ભીનાઈ ગેલા છે, તો હવે ઘરમાં ના
હા ના તો અમે પણ ટેરેસ પર જ નાખીએ પણ શું અમે છાપરું એટલે ટેરેસ પર દિવાલ જેવું એમ ના વરસાદ પડે ને એવું કરાયવું છે, એટલે ત્યાં વરસાદ ના પડે એટલે એટલા અમીર પણ નથી અમે એટલા પણ નથી પણ મીડિયમ તો છે, જ
હા હા એ તો બરોબર
બધા મીડિયમ જ હોય છે, વધારે અમીર થોડી હોય કોઈ
એ તો તમે બરોબર કીધું છે, એક તો વરસાદમાં એક એક વસ્તુ એ કે કપડા એટલા એક તો ગંધાયને તો કમફર્ટ નાખવો પડે
હા એજ આપડા ત્યાંના કપડાં એટલા ગંધાય પછી એમ શરમ આવે કે આપડે બીજા પાસે જશું તો ધંધામાં લાગશું એમ પણ ગંધાય જ કરે
તો આ વર્ષ વરસાદમાં તો બધા પરફ્યુમની બો સ્મેલ આવતી હોય ક્લાસ માં બેસીને કે અલગ અલગ જાતના પર્ફ્યુમ
હા એજ
મને તો એમ બધા અલગ અલગ હશે કોઈ કોઈ માંથી પેલુ કોઈ ચોકલેટ વાળું હોય એ તો કોઈ વનીલા વાળું હોય તો ફોગનું જ કોઈ લગાવી આવે
વનીલાનું પરફ્યુમ કોણ લગાવે
આવે જો
અચ્છા એવું છે હા કઈ ની તો તમે વિલસન હિલ પછી પેલું પણ છે ને ધોધ આપણા ધોધ પણ આવેલું છે, ને ધરમપુર બીલપુડી પણ છે, એમ ફરવા જઈ શકાય એમ ચોમાસામાં
હા બીલપુડી પાસે એક પણ વાર નથી કે જોયું પણ નથી કેવું દેખાય
મેં પણ નથી ગયેલી એક પણ જગા મેં ખાલી તિથલ જ ગેલી છે, એ બી કોઈ કોઈ વાર પણ મને એમ ખબર છે, કે ત્યાં જઈ શકાય એમ પણ હવે નસીબમાં હોય ત્યારે જઈએ બીજું શું કરવાનું.
હા ઈ છે મેં તો વિચારતી છું આ વખતે જઈજ આવા પછી જે પણ
હા ફરી જ લેવાનું નહી તમે કીધું ને કે આપડે પછી ઘરમાં કેદ રહેવાના ઘરમાં તો કેદ રહીશું પણ માથું પણ આપણું કેદ રહી જશે પછી બહાર ફરશું ના તો એટલે તા સાલમાં એક વાર મોટી ટ્રીપ અને મહિનામાં તો ફરી જ લેવાનું બહાર જઈને. પણ ફરવા ના જાય ને તો ઘરની બહાર તો નીકળવાનું જ.
નહી એ જ તો છે મેં તો વિચાર હવે તો હું પાકુંને પાકું જ જઈશ. તમે પણ આવો છો મારી સાથે તમે મને આટલું મોટીવેટ કર્યું છે જવા માટે આપને આપણે વિશ્વાસ વધાર્યો છે હવે તો તમને મારી સાથે આવું જ પડશે હું તમને મારી સ્કૂટી પર લઈ જવા.
અચ્છા તમને સ્કૂટી ચલાવતા આવડે છે ને?
હા મેમ, હમણાં હમણાં જ શીયખી છું.
હમ્મ, તમારા પર કઈ બદનામ છે?
ના ના એક્ટીવા.
અચ્છા વાત સરસ મારા પા હું પણ કાર ચલાવનું શીખવાની હતી પણ હમણાં શું કાર હોય તો શીખીએ ને કાર વગેર કોણ ખે.
હા નઈ
ઘરમાં તો બાઈક છે હવે બાઈક થોડી હું જ શીખી શકું. સાઈકલ સાયકલ જ ના આવડે તો બાઈક ક્યાં લઈ લેવ પડી જવા હું તો ધૂમ મ ચાલે થઇ જશે.
એ તો જ છે ના ના ની જતા ચલાવવા માટે. હું પણ પેલા એમ જ વિચારતી કે નહી તો બાઈક શીખા બાઈક સીખા પછી એક વાર એમ જોયો ને કે મે ફૂટ પર થી પહેલી વાર પડી જતી જા તો મેં બાઈક લઈને ની નીકયલી.
હા બરાબર, ચાલો હું તો પછી ફોન મૂકું.
હમ્મ, સારું ચોક્કસ બાઈ.
ચાલો બાઈ હા.
હામાં બાઈ.